હા
હલો કેમ છો મજામાં.
બસ મજમાં.
અત્યારે તો ઘરે થથડતા હશો નહી તમે.
હા.
કેમ કે ઠંડી ને સીઝન છે. અત્યારે ઠંડી એવી પડે છે કે ના પૂછો વાત
હા ઠંડી તો ઘણી બધી છે.
હમ અને આપડે મે ના શું ચાલે તમારે ઠંડીની સિઝનમાં અત્યારે તમાર તો સી જન બહુ ચાલતી હશે તમાર બ્યુટી પાર્લર ને નિલ્સની નઈ.
હા અત્યારે શિયાળામાં ચાલે વધારે કેમ કે લગ્ન નો. સમયગાળો કરો ને.
હમ હમ હમ હમ હમ અને શું સ્વેટર બેેટર બધું કાઢ્યું તિજોરી એમથી હવે તમે.
હો કાઢી લીધું ને.
બરોબર છે તો શું કહો છો બોલો તમારું શિયાળા પર શું કેવું છે.
મારા શિયાળા મારા શિયાળા પર બસ એટલું જ કેવું અતાર શિયાળામાં આ એટલી સા એટલી સારી શિયાળો એટલી સારી શ્રૃતુ છે કે શિયાળામાં વધારે પડતું આમ જોઈએ ને કે ખાવા માટે શાકભાજી પણ સારું એવું મળે છે. તે શિયાળામાં
સાચી વાત છે. લીલો લીલું શાકભાજી પણ ખુબ સારું મળે, સસ્તું મળે.
હમ
અને કેહેવાનો મિનિંગ કે જે શિયાળો અત્યારે અ શિયાળામાં કેવું કે આમ તમારે ઘણી બધી આમ એવી તમને શરીરનો દુખાવો થાય, પછી માથું દુખે. બરોબર છે ને પવનના લીધે પણ આમ શું કેવાય કે ઠંડીનો અનુભવ પણ એટલો સારો છે. બરોબર છે?
બોલો બીજું તમે.
કેવાય કે ગુલાબી ઠંડી હોય શિયાળો. શિયાળામાં બધા કે ગુલાબી ઠંડી પડી. એ કેમ કે તમને ખબર છે?
કેમ કે? મને નથી ખબર.
નથી ખબર? એ એટલે એવું કહેવાય કે ગુલાબી ઠંડી માં બધા ખબર છે તમને અમુક ના પેલા ઘાલ એ એકદમ ચીક બોન કે ને એકદમ ઠંડા ઠંડા લાલ થઇ
પાછા બધા કેવા નહી રાત્રે બહુ ઠંડી લાગે બધા ભાઈબંધો, બધા ફેમિલી ભેગું થાય એટલે રાત્રે મસ્ત સરસ નાના નાના લાકડા લાયને લાકડા સળગાઈ ને તાપણી કરશે. પછી હહ હહ કહેવાય ને કે આમ મજા આવે સે એમાં એમ. આજે સવારે કેટલી ઠંડી પડતી તી વિચારો તમે હવે.
હા એતો છે જ ને.
આમ જાણે લાગે છે કે શિયાળાની ઋતુ સારી રીતે શરૂ થઈ ગયું આમ કમ્પ્લેટ એના જોશમાં હોય ને એવું લાગે આપણને.
હમ અને તમને ના ખબર હોય તો શિયાળામાં જોજો તમને ગરમ ગરમ આમ ચા, કોફી એ બધું પીવાનું વધારે ગમશે.
સાચી વાત અને શિયાળામાં લોકો સ્વેટર, જેકેટ અને મફલર ને એવું બધું પેરે આમ જોને પાછું એમાંય ખુબ આમ સ્ટાઈલીશ સ્ટાઇલિશ બધા નવું નવું લઈને આવે બજારમાંથી.
હા અને નાના બાળકો રંગબેરંગી સ્વેટરોમાં ખુબ જ ક્યુટ લાગે છે.
હમ સાચી વાત છે. એ લોકો બી આમ તમ જોજો એના લોકોના સ્વેટર તમે હાથમાં પકડી એટલા નાના નાના હોય ને અને શિયાળામાં પાછો આમ કેવાય કે ફરવા જવાની પણ મજા બહુ આવે આમ.
હા ખાસ કરીને માઉન્ટ આબુ. કચ્છ અથવા હિલ સ્ટેશન પર જવાનો આનંદ અલગ જ હોય છે.
હમ સાચી વાત હે અને ત્યાં આગળ કેવી મજા આવે માઉન્ટ આબુ આમ ઠંડી હોય. ગરમ ગરમ મેગી બનતી હોય ત્યાં આપડે મેગી ખાતા હઈએ. બરોબર. ઘણી બધી મજા આવે છે આમ ત્યાં આગળ પણ જવાની.
હા શિયાળામાં પ્રવાસ માટે હવા અને હવામાન પણ અનુકૂળ રહેવું જોઈએ. ખાવાની વાત કરીએ તો શિયાળામાં ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ પણ મળે છે.
હા જેમ કે જો હું તો કઉં જેમ કે ઊંધિયું, જલેબી ફાફડા. ગાજરનો હલવો, તલના લાડુ. ચીકી, ખજૂર પાક આવું આમ કચરીયુ પછી આવું બધું વસ્તુ શિયાળામાં તમે ખાવ તમારા શરીર ના આમ હળ કા મજબૂત કરે, તમારા શરીર માં ઉર્જા લાવે, શરીરમાં પ્રોટીન ઉભું થાય. આમ તમને એનર્જેટિક લાગે એમ.
હા. મને તો ગરમ ગરમ ઊંધયું બહ ભાવે, પછી પેલું શું કેવાય આ દુગ્ગા જન્નો હલવો ગરમ ગરમ બહુ જ ભાવે મને.
ના સાચી વાત છે તમારી અને સુલ આમ શિયાણામાં લીલા શાકભાજી પી તમે કીધું એ પ્રમાણે ઘણા બધા મળે, સ સ્તા મળે. તો લીલા શાકભાજી બી એક પ્રકારનું સારી હેલ્ધી ખાવા જ છે.
હમ્મ એટલે તો કેય કે ઊંધિયું ક્યારે આવે શિયાળામાં જ. અને શિયાળામાં ઊંધિયું કેમ બને કે જેમ કે વધારે પડતા બધા શાકભાજી બધા જ એ એ એ ઊંધિયામાં બધા જ શાકભાજી લીલા શાકભાજી હોય ને જેમ કે ભાજી થી લઈને બી તુંએ તુવેર લઈ લો, વટાણા લઈ લો, બટેકા ગા સક્કરિયાં એ બધું શિયાળામાં જ વધારે પડતું આવે છે એટલે એ ઊંધયું બી શિયાળામાં જ બને છે. હા અને મેથી, પાલક, લીલા વટાણા અને ગાજર પણ ખુબ જ તાજા મળે છે..
હમ્મ, સાચી વાત છે તમારી. એટલે શિયાળા અને ઋતુ સ્વાસ્થ્ય માટે સૌથી સારી ઋતુ ગણવામાં આવે છે એમ. જો યોગ્ય હાલ લઈએ, કસરત કરીએ તો આપણું શરીર ખુબ જ આમ તંદુરસ્ત રહે છે. સાથે શિયાળામાં તમ જોજો બધા વેહલી સવારે ઉઠીન મસ્ત ચાલવા જશે, દોડવા જશે, યોગા કરશે, યોગાસનો કર શે, સૂર્ય નમસ્કાર કરશે, એવી ઘણી બધી શિયાળામાં ઘણા બધા ફાયદા છે શિયાળાના. જે હા ઉનાળામાં હશે તો ઉનાળો તમને ગરમી આપશે, ચોમાસામાં વરસાદ પડશે. શિયાળો તમાર શરીર સારું રાખવા માટે બેસ્ટ ઋતુ છે એમ.
હા પણ શિયાળામાં સાવધાની પણ રાખવી જોઈએ.
કઈ રીતે?
ઠંડી ના કારણે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
હા તમારી વાત સા પછુ શિયાળા ના લીધે આમ પેલું વાતાવરણ માં ગુમસ હોય તો સાધન ચલાવતી વખતે પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ.
હમ્મ એટલે તો ગરમ કપડા ને એવું પેહરીને બા સવારે થી બહાર નીકળવું જોઈએ.
અને શિયાળામાં આ સમયે ઘણા, ઘઉં ચણા, જીરું અને અન્ય રવિ પાક ની પણ પાછી ખેતી થાય છે.
હમ્મ, સાચી વાત છે. શિયાળામાં જે આમ કેવા જોઈએ ને તો જેટલી વધારે ઠંડી પડે એ ટલી એટલા વધારે સારા ઘઉં થાય એવું કેહેવામાં આવે છે ને?
ના સાચી વાત છે તમારી અને શિયાળામાં તમે જોજો આમ ઘઇડું માણસ હશે, ઘઇડું બા હશે, ઘઇડું દાદા હશે ને એ લોકો આમ મસ્ત સરસ તા ઓ જે ઓટલે તાપે તડકો આવતો હશે ને એ ઓટલે જઈને બેસશે, શિયાળાના તડ તડકો લેવાની પણ ખુબ અલગ મ જા છે આપણને, તમને ખ્યાલ હશે તમે કોક ટાઈમ લીધો હશે?
હા શિયાળામાં તો સવારે ત તડકે જ બેઠેલા હોઇયે છે અમે. અને શિયાળામાં લગની સિઝનો પણ શરૂ થઈ જાય છે.
સાચી વાત છે તમારી અને ગામડામાં લો કો સાંજે તાપડું કરીને તેની આસપાસ બેસે છે, બધા સાથે વાત તો કરે, ગીતો ગાય અને આનંદ માણે છે.
ન હા, સાચી વાત છે. અને બાળકો માટે તો સૌથી આનંદની વાત છે કે શિયાળામાં સૂર્યપ્રકાશમાં બેસવાની પણ બહ જ મજા આવે છે.
અને શિયાળાની રાતો શિયાળાની રાતો. સર આમ તમે જોજો શિયાળા ની રાત હશે ને તો તમને બહાર એકદમ કોઈ જ દેખાશે નહી. કેમ કે શિયાળા અને ઠંડીના લીધે બધા જ ગરમા ગોદડું ઓળીને સુઈચ કેયાશે બધા કોઈ તમને બહાર જોવા નહી પડે બહુ જલ્દી..
હા પરંતુ શિયાળામાં વહેલી સવારે ઉઠવા વહેલું ઉઠવાનું પણ મુશ્કેલ લાગે છે.
ના ના સાચી વાત છે તમારી અને આમ કેવાય ને કે શિયાળો આમ. તમે કઈક બીજા બે શબ્દો બોલો શિયાળા વિશે.
એટલે શિયાળામાં વહેલી સવાર વહેલું ઉઠવાનું પણ મોસ્. લાગે કેમ કે રજાાઈ માંથી બહાર નીકળવાનું ગમે નહી અને શિયાળા ઠંડી વધારે પડતી હોય તો કે આમ ઘરની બહાર નીકળવાનું પણ ના ગમે. અને હા કસરત યોગા. કરવાથી શરીર પણ ગરમ રહે છે અને પૂરતું પાણી પીવાનું પણ ભૂલવું નહીિ શિયાળામાં થાય ને કે ઠંડીના કારણે આપણે બહુ પાણી ના તો એ બી ખોટી વસ્તુ છે કે શિયાળામાં કલાકે કલાકે બે ત્રણ વાર પાણી પીવું જોઈએ.
ના વાત તમારી સાચી છે. અને શિયાળામાં આપણને વસ્તુ ન પણ આપણે ખુબ ધ્યાન રાખવું જોઈએ. જે શિયાળો ચાલુ થયો તો આપડ એના માટે જરૂરી જે બી. સાવચેતી છે આપડણે રાખવી ધારો કે શિયાળો છે તો બહુ તમને ખબર છે કે સાંજે ઠંડી હોય. બરોબર પછી આમ ઠંડી ના લીધે માણસ આપડે કોઈ બી માણસ ઠંડી બહુ પડે એટલે એના શરદી થાય ઉધરસ થાય તો એના માટે આપણે પહેલેથી જ આપણા ઘરે એવી મેડિસિન્સ નો મેડિસિન્સ રાખવી જોઈએ કે ગમે ત્યારે પણ ઘરમાં પરિવારનો કોઈ પણ સભ્ય જવા બીમાર પડે કે શરદી થાય તો તેને તરત જ તેની સારવાર માટે કોઈ દવા મળી રહે. પછી તમે હવે એને શરદી થઈ ગઈ બરોબર પછી તમે એને બહાર દવાખાને લઈ જાવ તો એમાં ટાઈમ લાગી શકે છે.
હા સાચી વાત છે. એટલે શિયાળામાં એ રીતે બી પ્રિપેર થવું જરૂરી છે. જો સાવચેતી રાખે તો શિયાળો ખુબ જ આનંદ કાયક બને છે.
સાચી વાત છે અને જો સાવચેતી રાખીએ તો શિયાળો આપણને ખુબ આમ આનંદ તો આપે જ છે. સાથે સાથે તમારી હેલ્થ પણ સુધારે છે અને શિયાળા વિશે. ઘણી નવી વાતો તમારા તરફથી મને જાણવા મળી બરોબર છે. હ શિયાળો તો હવે ચલો અત્યાર છે. પછી ઉનાળો આવશે તો ઉનાળામાં પણને ધઢાપ લાગશે ગરમી લાગશે ચોમાસામાં વરસાદ પડે. પણ શિયાળો જે કેવો છે કે આપડણે ઋતુમાં બહાર જઈ શકીએ એટલી રાત્રે બી થોડુંક આપણે ફરી શકીએ. તયાર ઉનાળા માં તમે બપોર બહાર નીકળવામ કેહેશો કોઈ પણ ને પેલા તો ના જ પાડી દે ના ભાઈ બપોર બહાર નઈ નીકળવું તોમાસમાં વરસાદ પડેટલે કોઈ બહાર નીકળે જ નહી. સારી વાત છે તમારી વાત. કરી મને ખુબ આનંદ થયો ઠીક છે અને તમારે જો વાત કરવા મને ગમ્યું આપડે ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે ચલો.
આભર